હલો જય ભાઈ બસ મજા જમા
શું કરે તમારા છોકરાને ભાબેન
છોકરા બસ મારો છોકરો મારી અ એના રૂમમાં રીલું જોસ હા એને નવો નવો મોબાઈલ જોઈસ ને એક વિવો કંપની નો
હા એ પણ સારી વસ્તુ છે પણ આમ જોતા થોડુંક ન દેવા
હા અત્યાર તો સમ કે મેં એને ભ ના મોટ એ ઊઘા રાસ્તે એના ફ્રેન્ડ સર્કલમાં આવે સડવાનો જ છે
હા સંગતથી દૂર રખદો થોડાક એને
ના હવ એની સંગત સૂટે એવી ન કે હવે એ મારા હાથથી બહાર વહી ગયેલ છે.
મેં વાત સાંભળી કે તમાર સોકરો સિગરેટ પીતા શીખી ગયો.
હા ક્યારેક ક્યારેક તો મને દુકાન વાળો એ કેતો હો કે સિગરેટ પીવે. છે અયા દુકાન ઉભે છે. હું એને કંઈક કેવા જાઉં તો એના મમ્મી ના પડે કે ના કે આપડે એકને એક છોકરો છે એને ખીજાવમાં કે મોજ કરે મોજ કરે.
મોજ માન મોજમાં પછી બીજું કઈક આદા અવળું થઈ જશે બીજો કઈક વ્યસનમાં ચડી જશે.
ઈજ વાત છે કે અત્યારે સિગરેટ પીવે સેન મોબાઈલ લઈ દે એટલે મોજ કરે છે એના જીવનને કઈક વિચાર્યું હશે તો સારું. બાકી તો હવે જોઈએ આપડે.
હા એમને પહી કોલેજ આઈગળ કરશે કંઈક બીજો અલગ ભણવાનું હશે તો એમાં હું કરશે.
ના ના એને એનું મગજ વાપરીને કોલેજ થી એક્સામમાં નાખ દીધી.
હા એ પણ છે.
એના મિત્રોની સંગત માં એ કે મારે કોલેજ નથી કરવી એ કે મારે ઘરે જ રહેવુંસ ને ઐયા કોલેજ બોલો એવો મોકે છે આપ
એવું બધું છે.
હા ને હું એને કઈક કેવું કઈક ખીજાવું તો એના મમ્મી કે ના રેવાડો ઈકે આપડો છોકરો આપડો છોકરો.
હા તો વધાર પ્રમાણમાં હેરાને નો કરાય બીજું તો શું ભાઈ એને આપ મેળ ખબર પડી જશે એની રીતે.
ના હવે હું કંઈક કઉ તો એનું મોઢું ચીડચિડું થઈ જાય છે. એને મમ્મી ને ખોટું લાગી જઈ છે, પછી હવે આપડી તો ઉમર થઈ જ ગઈ તો છોકરો કઈક ખરાબ કદમ ઉપાડ લે ઈના કરતા ના કેવું સારું.
એ એમબી મારા ઘરેથી ફોન આવે.
હા એવું છે તો કઈ કેવાય નઈ એને.
હા તમારે ઘરે ઘરેથી વાત, કર લેજો તમે
ના ના એવું કઈ નથી, આતો અત્યારે
હા, ન્યા હુ, બાકી વરસાદ તમારે કેવો છે?
બસ થોડોક છે, એવું હે અમારે તો અત્યારે
આજ એક તમારે પાહે એક છોકરો, હે ને ધ્રુવ એ હું કરે?
હા, ધ્રુવ ભાઈ બસ
તમે, એને ફોન બોન તો નથી, આપ્યો ને?
ના, ના એને ફોન નથ, આપ્યો હજી.
વાંધોની છોકરા, છોકરા નહી. બગાડતો.
ના ના એવું નહી, મન જ બગાડવામાં આવતો
હમ, મારા છોકરાને, તો એના મમ્મી એ બગાડી નાખ એટલે હવે, ત તુ ના શકજો
હા, એ તો હોય, સચવાય છે. જ એન મમ્મી પાહે.
હા, મને વાત મળી તમારો સોકરો બઉ આમ નમણો છે. ઓછું બોલે વારો.
હા, ઈજ ને ઈ વધારપરતું કોઈ બાજુ ધ્યાન નો આપે
સારુ બોજ સારો સ્વભાવ છે, એનો એક તમારા અને મારા છોકરાની, કમ્પેરિઝન તો જમીન
હા, એ પણ છે, વધારે પ્રમાણમાં બોલેને જે પ્રમાણમાં બીજા
હા, અને એનો મિત્ર હુ કરે પેલો મીત? પુણે મિત. બેનને, નાનેથી સાથે મોટો થયાશે
હા.
જો, મારો છોકરો એ લોકો દગો હોત તો અત્યારે, આવી પરિસ્થિતિ મારી પાહે ના આવત
હા, એ
સૌથી મોટી ભૂલ નઈ મારી કે નઈ તમારી લોકડાઉનની ભૂલ છે.
હા, અમારે તો અમિતભાઈ પણ ભણવામાં થોડાક હોશિયાર છે.
લોકડાઉન, આવ્યુને હવે સરકાર સ્કીમ લાયવી કે મોબાઈલ આપો ઓનલાઈન, લેક્ચર લઉ ઓનલાઈન લેક્ચર ઓનલાઈન લેક્ચરમા, ને લેક્ચરમાં છોકરા મોબાઈલમાં બગડી
હલો છે. ઓનલાઈમા ક્લાસીસ, કરવાં પડે એટલે ફોન જોઈએ
તમે તમારા છોકરાને, ફોન નતો આપ્યો ધ્રુવને? ના હા, પણ મારે તો ઓફિસે જવાનું એટલે મારે ફોન લેતો જવો પડેસ
હા, એ પણ છે.
એટલા હવે લેક્ચર હોય, ને અસાઈમેન્ટ હોય. બધું મોબાઈલમા આવેતો લઈ દઉં.
ના ના, અમારે એ કય વાંધો નથી એટો ઘરે એક ફોન છે. એટલે એમાં એવુ, જોઈલે
હા. હા, તો તમે શું કરો કર્યું.
બસ અત્યારે હવે, જુનાગઢ આવવાનો
નારી નારી. પિક્ચર ડાઉનલોડ કરવું છું. બસ તોવે એક.
હા, તો તમે હું જુનાગઢ જ છોને તો અત્યારે
હા, અત્યારે તો હું જુનાગઢ જો તમે આવો આપડે ગિરનાર બિરનારનો કઈક પ્લાન બનાવીએ.
આપડે ગયા તારીકે.
હલો. હા, જુમનાર છે, દતાર છે આપડે એ ઉપર કોટ વ્યુઈન્ટ સારો છે. ચોમાસામનો, ક્યાં? ના પણ જુનાગઢમાં ગમે પ્લેસ જોઈ લેવ જેવો પ્લેસનાં થાય ને. હા. ભણત છે. આપડે ભવનાથ જાવ એટલે ગમે એટલા પ્લેસમાં જાાવ જ્યા સુખ મળે પણ શાંતિ તોડે ભહમકમાં મળે હ હા તો આપડે ભ ભ જશો રિક્ષાઓ સુધી ને પછી અહં મચે ત ફરી મ દર્શન કરીને આપે માતાજીમ ડું ચાલુ કરશું
હા અત્યારે ભવનાથમાં વધારે પ્રમાણમાં રિનોવેશન ન કામ આ્યું છે
અચ્છા હા ભવનાથ માં તો જોવા જોવું થઈ ગયું નેને પછી ટ્રાફિક તમે જોશો બે દિવસ ત્રણ દિવસ પછી વરસાદ થશે હાત્યારે ફૂલ ટ્રાફિક થશે ઓ
હા તોજ ના
ડુંગરા શરૂઆત માં માન મન સલાશે એવી પ્રાપ થશે હ હા હા ફૂલ ટ્રાફી આપડે ચાલવા માટે અડધી કલાક લાઈન ન ઉભું પડે હા હા હા હા એક વખત આવો જુનાગઢ એટલે આપડે બધી સાઈડ જાશું હા ચેતનભાઈ આપડે હોસ્ટેલ જ છે અમારે રેશને રૂમ રાખીને હા ચેતન ભાઈ અત્યારે સ્ટડી પર ફોકસ કરે છે ને એટલે હોસ્ટેલ જ હોય હા એ ન ભાઈ ને લઈ લેશુ પછી તમારો તમારો છોકરો ધ્રુવને લઈ લેશુ મારા છોકરા ભાર્ગવને લઈ લેશું એ બીજી એ હા એ ધ્રુ ધ્રુ ધ્રુો મિત્ર મિત છે એને લઈ લેશો હા એને લઈ એને ભેગોલ એવો જ પડે ને કેમ કે એપડા છોકરા છે એવા જ છે ને
હા એ પણ છે
મિતને એક દિવસ બગડે તો સાલે આવે મારા છોકરા તોખું જીવન બગડે છે, તમારો છોકરાને એક દિવસ ના બગડે
બાકી તો આપડે અવે મિલનભાઈ છે આપણેે જુનાગઢમાં પણ એનો કોઈ વિચાર નથી આવવાનો ના થોડીક એમાં હું છે કે મેન્ટલ રીતે થોડા છે, ને એમાં થોડા પ્રોબ્લેમ છે, અત્યારે હા. આપડે એલો જૂનો પ્રોબ્લમ લાવવા નતો તમને ખબર તો આપણા વખતે એનો લાવ અફેર ચાલુ હતો. અત્યારે લગન હુધી વાત ભોગવીને છેલ્લે છેલે કટ કરતી છોકરી છોકરી હતી ને એની બીજા સાથે લગ્ન કરી લીધા
તો મિલનભાઈને વધારે પ્રમાણમાં આગાર લાગયો ગયો છે.
હા એટલે જ ને કે મિલનભાઈને છે, ને અત્યારે થોડાક મગજમાં અને દિલમાં ઇફેક્ટ છે, એટલે એ તરત માનસિક સંતુલન ગુમાવી ગયા છે.
ઓ એવું છે, તો અત્યારે એને થોડુંક
હા. આપડે મફત કઈ કહેવત છે, ને કે પ્રેમ આંધ્રો હોય સાસું છે. હા. મારા મિલનભાઈ સાક્ષાત રૂપ રૂપમાં છે, ને અત્યારે બાકી આપડે તમારા છોકરાને તો લાવવાનું ભૂલતા ની એ ગિરનાર સુકુન વારો પલેસ છે, ને ભગવાન નો પ્લેસ છે, એટલે ધાર્મિક રીતે થોડો સ સતર્ક થાય ને હા એજ ને એવું બધું કરે તો સારું લાગે ને હા વાંધો નહી વાંધો નહી આપડે હવેે જુનાગઢ આવ ત્યારે ફોન કરશું પાકુ પાકુ સારો લવ બાય ગુડ બાય